હલો.
હા શું કરો છો.
બસ કઈની જો આ સાર મુવી હેલો
હા બોલો બોલો.
હા અવાજ આવે છે.
હલો. હા આવે છે.
હ હા તો મે કધું ફિલ્મ શોધતી હતી એમ. તો મે કીધું ફિલ્મો પર કંઈ ચર્ચા કરીએ.
હમ ફિલ્મો ઉપર ચચાૅ કરવા લાયક વસ્તુ છે. મેં તો ઘણી બધી ફિલ્મો જોઈ લીધી છે.
આ હા સાચી વાત છે, તો તમને એ કયા પ્રકારની
મને કહું ને તો કે ક્રાઈમ થ્રીલર મુવી હોય ને જેમાં આપડે મગજ દોડાવવું પડે કે કેસ સોલ્વ કરતા હોય. અને આપડે બી સાથે સાથે કેવું એકટીવ માઈન્ડ ચલાવતા હોઈએ કે અરે આના પછી શું થશે? આને આવી રીતે એક્શન લીધું તો બીજો શું કરશે એવી રીતે.
હા એ તો સાચી વાત છે. તો તમારો અને મારો જે રસ છે, એ સેમ જ છે, કે મને પણ ક્રાાઈમ થ્રીલર્સ બો ગમે અ આપણા જે ભારત આપણે જે બોલિવુડની અંદર હતી દ્રશ્યમ કરીને અ જોકે દ્રશ્યમ જે છે, એક બી જ્યાં સાઉથ મુવીની રીમેક હતી. અને એ સાઉથ મુવી જે છે, એ બીજા એક તમિલ મુવીની રીમેક હતી એવું કંઈક છે. તો અ રીમેક છે, પણ જોવાનું બો ગમે એમ અને જો તમને ક્રાઈમ થ્રીલરમાં ઇન્ટરેસ્ટ હોય ને તો તમારે મલયાલમ મુવીઝ જોવાની. ક્રાાઈમ થરી થ્રીલર્સની અંદર મલયાલમ
અ મલયાલમ મુવીઝની આગળ કોઈ ના આવે કારણ કે અ એટલા બારીકીથી એ લોકો એક એક વસ્તુનું ધ્યાન રાખે અને એવી રીતે જે છે, પો પોતાની ઓડિયન્સને પકડી રાખેને કે એવું વસ્તુ મેં આજ સુધી બોલીવુડમાં તો નથી જોયું.
હા એ વસ્તુ તમારી સો ટકા કે મેં દ્રશ્યમ જોયું અને ઘણી બધી છે, એક ઇલેવન કરીને હતો પિક્ચર અને એક આઈડેન્ટિટી એમાં પોલીસ વાળા નો રુલ હતા. પણ એમાં એવું હતું કે પોલીસ વાળો જ અ સિરિયલ કિલિંગ કરતોતો. પણ એમાં એવું એવી રીતે બતાવ્યું હતું ને કે તમે એક વાર પણ ગેસ ના કરી શકો કે પોલીસ વાળો છે, ને એ ઇન્વેસ્ટીગેશન બી કરે છે, અને મર્ડર બી કરે છે. પણ તમે લાસ્ટમાં જયારે દસ મિનિટની વા અ શું કેહેવાય ક્લાયમેક્સ હતું ને ત્યારે બધા રાસ ખુલે અને આપણને એવું થાય કે તો આટલી ઘડી અમે જોયું શું એજ ના ખબર પડી
અચ્છા હા એટલે એવું એવું જયારે છેલ્લે ક્લાયમેક્સ આવે ને તો આપડે માથું પકડીને બેસી જઈએ કે ઓહ અચ્છા આવું હતું. અને એકદમ આપણી સમજણથી એકદમ ઉલટું હોય. આપણને આખી મુવીની અંદર સસ્પેક કોઈ કોઈ બતાડે કલ્પ્રિટ કોઈ બ તાડે અને અ મડર મર્ડરર કોઈ બતાડે અ વિક્ટમ કોઈ બતાડે પણ અમુક વાર કેવું થાય છે. કે મૂવી જે છે, આખી બાજી જ પલટી નાખે છે, એમ કે અમુક વાર વિ ક્ટમ કોઈક બીજું હોય છે, અને આપડે માનીએ કોક અમુક વાર કલ્પ્રિટ કોઈ બી હોય આપણે માણીએ કોઈ તો એવું થઈ જાય છે. જેમ તમે કહ્યું ને કે ઇલેવન એમ અ આપણે બોલિવુડની છે, થર્ટીન બી કરીને એ મૂવીની અંદર કેવું હોય છે, કે જે ફેમિલી હોય છે. એ ફેમિલી જે ઘરમાં રહેવા જાય છે, ને એ અ એ એ ઘરનું જે ટીવી હોય છે, ને એ ફ્યુચર દેખાડતું હોય છે. એ યુટ્યુબ પર અવેલેબલ છે, તો એ જે છે, ભવિષ્ય દેખાડતું હોય છે. અને ટીવીની અંદર જેવું દેખાડે ને એવું એ ફેમિલી જોડે થાય છે.
અને છેલ્લે જે હા બોલો બો
હા એ મેં ફિલ્મ જોયું છે, આર માધવનનું છે, એજ ને?
હા હા હા બસ એ જ
એવી જોયું તો એટલું ખબર પડી કે કેવી રીતે લોકો એ જે મતલબ પિક્ચર એમનું બતાવવાની જે દ્રષ્ટિ છે. એ એકદમ અલગ છે, કેમ કે નોર્મલી બતાવે તો આપડે બિલીવ કરીએ પણ એમને એવા એવા ઇન્સિડન્ટ મૂકી દીધા ને કે આમ જોવાનું આપડ ઇન્ટરેસ્ટ બી આવે અને એવો રસ પડે કે શું થશે આગળ
હા એ તો સાચી વાત છે, અને અમુક જે છે, સાયકોલોજીકલ મુવી હોય છે. જેમ કે આપડા બોલિવુડની એક મુવી છે, કાર્તિક કોલિંગ કાર્તિક એમ હા એ મૂવીમાં એવું હોય છે, કે એક માણસ હોય છે, એ માણસને એ એની સેલ્ફ જ ફોન કરતો હોય છે. અને એને બધું કેતો હોય છે, એની જોડે વાતો કરતો હોય છે. તો અ આ અને પછી છેલ્લે એવું એક ટ્વિસ્ટ બતાડે છે, ને મૂવીની અંદર આપડે છેલ્લે સુધી શ્વાસ રોકીને બેઠા હોઈએ આપણને ડર લાગવા લાગી જાય કે આ શું છે. એમ પરંતુ છેલ્લે કેવું ટ્વિસ્ટ બતાડે છે, ને જે બતાડે છે, કે માનસિક સ્વાસ્થ્ય કેટલું અ જરૂરી છે, એક માણસ માટે એમ કે અમુક વસ્તુઓ તો આપણને સંદેશો આપતું હોય છે. કે અમુક વાર બાળકોને રિલેટેડ સંદેશો આપે છે, અમુક વાર માનસિક સ્વાસ્થ્યને રિલેટેડ સંદેશા આ પે છે, તો અમુક વસ્તુ અમુક મુવીઝ આપણને ઘણી બધી વસ્તુઓ શીખવાડી જતી હોય છે.
હા એ એ વાત સાચી છે. કે ક્રાઈમ થ્રીલરમાં તમે મગજ દોડાવો પણ એવા ઘણા બધા શોસ છે. કે જ્યાં તમને અ ઘણુ બધી વસ્તુ શીખવા મલે જેમકે હમણાં જ મેં એક શો જોયો હતો ફેમિલી શો હતો. જે ગુલ્લક કરીને છે. એમાં તમને ખબર પડે કે તમે એકબીજા સાથે કઈ રીતે વાત કરવી જોઈએ મોટા હોય તો કેમનું સન્માન આ વાનું પછી ઘણા બધા એવા સંસ્કાર હતા જે આપણને નોર્મલી કોઈ કેતું ના હોય પણ કેવું કે આપડા અંદરો અંદર એ હોય ને તો એ સારું રે
એ તો સાચી વાત છે, અને તમે કહ્યું એમ કે અમુક વસ્તુઓ જે છે, આપણી પર અ અસર કરતો હોય આપણને સમજાવતો હોય તો ફિલ્મો પણ આપણી પરને સમાજ પર અસર કરે છે, ફિલ્મો જે છે, એ બંને પ્રકારનો પ્રભાવ પાડી શકે છે, સારી ફિલ્મો સારા વિચારો પછી આપણને દેશ પ્રેમ વિશે અમુક ફિલ્મો સમજાવતી હોય. અમુક ફિલ્મ મ મહેનત વિશે સમજાવતું હોય જેમ કે એમ એસ ધોની છે. પછી અ જે સિધી પેલા એક બેડમિન્ટન પ્લેયરનું એક ફિલ્મ આઈતું અ એ એ છે. પછી અમુક જે છે, માનવતા નો સંદેશ આપે છે. આપણને સમજાવે છે, કે સૌથી મોટો એ માનવતા છે. અને અમુક જે ફિલ્મો છે, આપણને પ્રાણી પ્રેમ સમજાવે છે, જેમ કે ચાલી સેવન સેવન સેવન સેવન વાળી એક મૂવી આઈ તી. તો એની અંદર જે છે પશુ પ્રેમ દેખાડવામાં આવ્યો તો કે કેવી રીતે એની છેલ્લી ઈચ્છા પૂરી કરે છે એમ. અને પ્રાણીઓ આપણી સાથે કઈ રીતે જોડાયેલા હોય છે, એમની લાગણી આપણે અ જોડે કઈ રીતે હોય છે એમ. તો આ બધું જે છે, ફિલ્મો ખાલી અ મનોરંજન માટે નથી હોતું. અંદર થી આપણે કંઈક શીખીએ, કંઈક સમજીએ અને એનાથી પ્રેરણા લઈને એ પ્રેરણા આપણે જીવનમાં ઉતારીએ, એ પણ જરૂરી હોય છે.
હા હા, એ વાત સાચી. કે ખાલી ફિલ્મો જોવા માટે નથી હોતી ઘણી મતલબ ઘણી બધી અલગ અલગ ફિલ્મોમાંથી તમને અલગ અલગ જ્ઞાન મળતું હોય છે. પણ કેવું કે તમે જો જ્ઞાન લો તો ઠીક, બાકી તો અત્યારના લોકો ફિલ્મ જોવા માટે જોઈ ને પછી ભૂલી જતા હોય. અને અત્યારના બાળકોનું જોવા જઈએ ને આપડે, તો એમનું એક્શન મુવી જ જોતા હોય એયરા, બાકી બીજું જે જ્ઞાન વાળી મુવી છે કે કશું શીખવાનું છે અંદર થી, એવી મુૂવી જોવાનું એયરા ટાળતા હોય છે. એ મૂવી ને કેવું કે બોરિંગ સાબિત કરીને રેવા દે કે આમાં તો કશું નહી, કશું નહી. પણ આપણેે જેમ કે ટ્વેલ્થ ફેલ જે મુવી હતી એ જોઈ, તો આપણને ખબર પડી કે ભાઈ કઈ રીતે મહેનત કરવી જોઈએ. અને એક વાર હાર મળે તો પછી એવું બી નથી હોતું, કે તમે મૂકી દો વસ્તુને. જો એ વસ્તુ માણસ હતો હ જે અ મનોજ કરીને, એ કેરેક્ટર એવું હતું કે આટાની ચક્કી માં કામ કરતો હતો, અને એના સાથે સાથે એનો ટાઈમ ભણવામાં આપતો હતો. અને પછી એ આઈપીએસ કે જે ડિગ્રી હતી એ શું કેવાય જોબ હતી અને એ મેળવી હતી.
હા એ તો સાચી વાત છે. કે અમુક ફિલ્મો જે છે આપણને ખૂબ પ્રેરણા આપે છે. પછી આપણે અ કહીએ ને કે અમુક વાર ફિલ્મ કોઈ સારી થઈ જાય ને તો આપણે ખાલી અભિનેતા કે અભિનેત્રીને જ એનું ક્રેડિટ આપતા હોય છે. પરંતુ એવું નથી હોત ફિલ્મ બનાવવા પાછળ લેખક પછી એના દિગ્દર્શક પછી સંગીતકાર કેમેરામેન સંપાદક મેકઅપ આર્ટિસ્ટ, કોસ્ટ્યુમ ડિઝઇનર અને બીજા ઘણા લોકો હોય છે. જેમનું યોગદાન હોય છે ફિલ્મમાં. પરંતુ જયારે ફિલ્મ સક્સેસફુલ થાય, કે ફિલ્મ હિટ થઈ જાય તો લોકો ખાલી અભિનેતા કે અભિનેત્રી ની જ વાત કરતા હોય છે. યા તો બહુ બહુ તો દિગ્દર્શકની અ વાત કરતા હોય છે. પરંતુ અ સેમ વસ્તુ જે છે એ સોંગમાં પણ થાય છે. જયારે કોઈ ગીત બહુ ફેમસ થઈ જાય છે. છે, ત્યારે લોકો માત્ર સિંગરની તારીફ કરે છે. સિંગર વિશે વાતચીત ચાલતી હોય છે. અને સિંગર જ ફેમસ થાય છે. પરંતુ એવું નથી હોતું. જેને સિંગર સ જેણે એ ગીત કે પછી એ મૂવી લખી છે. જેને કેમેરામેન જે છે, જે મેકઅપ આર્ટિસ્ટ છે. જે પડદા પાછળ રહીને, બધા જ નાના મોટા લોકો કામ કરે છે. એ લોકોનું આપણેે સન્માન કરવું જોઈએ. એમને પણ એટલું જ ક્રેડિટ આપવું જોઈએ. પરંતુ એ લોકો જે છે, તે બિચારા પડદા પાછળ જ હોય છે અને પડદા પાછળ જ રહી જાય છે. છે એમ, એમનું નામ ખાલી છેલ્લે સ્ક્રીન ઉપર જે છે એ મૂકી દેવામાં આવે છે. પરંતુ આજકાલ તો લોકો સ્ક્રીન પર જે આર્ટિસ્ટ ના નામ આવે છે. એ લોકો વાંચવા પણ નથી રહેતા. જેવી ફિલ્મ પૂરી થઈ જાય એટલે ઊભા થઈને જે જતા રહેતા હોય છે.
હા એ વાત સાચી અને બીજું કેવું અત્યારે પેલો શ્લોક છે ને કે, જો દિખતા હે વો બીકતા હૈ. એવું છે કે ભઈ જો જે તમને દેખાયો એની જ ફિલ્મ ગણીને આપણે સારી માની લેતા હોઈએ. પણ એ તમે કીધું એમ કે રાઈટર છે પ્રોડ્યુસર છે ડાયરેક્ટર છે, એ બધાના મહત્વ અલગ અલગ રીતે હોય જ છે. જેમકે કોઈ સિમ્પલ સ્ટોરી બી આપણેે ઘણી વાર જોઈએ ને. તો એને એવી રીતે દર્શાવવામાં આવી હોય કે આપણને એવું લાગે કે કઈક અલગ હશે. કઈક જુદી રીતે બતાવે છે સ્ટોરી સિમ્પલ હોય, પણ એને જે પ્રસ્તુત કરવાની રીત છે ને એ લોકોને ગમી જતી હોય. હવે એ વસ્તુ તો એક્ટર તો ના જ કરતો હોય ને. એ બધા રાઈટર છે, ડાયરેક્ટર પ્રોડ્યુસર ભેગા થઈને બધા નિર્ણય લેતા હોય છે.
હા એ તો સાચી વાત છે. તો છેલ્લે એજ સાર નીકળે કે મુવીઝ જે છે આપણે જોઈએ છે તો આપણે પહેલા તો કોઈ સારી શીખ લેવી જોઈએ દરેક મુવીઝ માંથી. ખાલી મનોરંજન માટે ન લેવી જોઈ મનોરંજન માટે ન જોવી જોઈએ. અને સારી ફિલ્મો જોવી જોઈએ અને મૂવી પાછળ જેટલા જેટલા લોકો છે, એ લોકોને પૂરતું જે છે આપણે ક્રેડિટ આપવું જોઈએ.
હા એ તો તમારી વાત સો ટકા, ચલો પછી મળીએ.
હા હા આવજો.
હા.